હલો.
હલો.
હા હલો.
હલો.
હલો સંંભળાઈ.
હા. હા તો જેટલા હોશિયારી માતા આવતા તેટલા જ ફી માં બાકી દે.
હમ બધા એમજ.
ત હમણાં જોયા કરો હા સાંભળ.
અ હા.
જો. પેલું ચેપ્ટરમાં તો આપડાથી કઈ નહી થઈ શકે. કેમ કે જોયાણે ભૂમિને. તૈયારી કરાવી એટલું અહી સુધી કરેલું પછી આવે ઓજા. ઉજામાં આપડા થી.
બ કા - કા હોતી એને કા હોતી કરેલું.
ભૂમિ ને તૈયાર કરો ત્યા શે કે ચલો ને બેફકરા કરાવેલામ.
હા હા હા.
પછી તો આપડે જે કોઈ બીજા હો તો કરાવું. હ ખેતી ના ઓજારો ઓજારમાં તો આપડાથી કોઈ સી લ જવાનું નહી મળે કેમ કે- દાતુ એટલે ટ્રેક્ટર આવવાનું છે અને- આા હોળ ને બધું આપડ-
ખરા પ એવું ને હાર ને એવું બધું છે હા
વાવણી માં બી આપડાથી કઈ નથી થવાનું- પછી ઓજારમાં આ વાવણીઓને એ બધું બી કઈ નથી થવાનું એમાંથી કુદરતી
પછી ખાતર હ એમાં ભી
ચાલી નમૂના લઈ જાય શકીએ તો બી આપડી ઉપર બેજ નમૂના છે એકાદ યુરિયા છે અને એકાદ નું કઈ બીજું છે
છાણ્યું છે ને એજ ને તેજ ને
હા એ જ છે એમ એટલે તેમાં બી કઈ નઈ કે પછી સિંચાઈ છે સિંચાઈ માં બી આપડાથી ફૂટા એટલા જ લગાવય
હા
તે તો આપણા આ બુક માં એ લોકો ને આપેલું હતું એટલે એ લોકોને જોઈ જ લેવાના.
તો બુકમાં મોટો મોટો આપેલો ઝૂમ કરીને.
હા નીંદણ એ બી કઈ ની થવાનું અ લલણી માં બી કઈ નીથવાનું
સંગ્રહમાં ભી કઈ નહી થાય પહિ પછી પ્રાણીઓ દ્વારા પાક પ્રાપ્ત થતો ખોરાક એટલે તો ચેપ્ટરપ પતી ગ્યું.
હવે એ મતલબમા આપણેે એ આવે તે પેલા ચેપ્ટર પેલું પૂરું કર લાખવું પડે.
હા
એટલે કદાચ મેમે કરાવેલું હોય તો એ લોકોને પૂછી જવા પડે કે તમને સાયન્સમાં કા હુંધી ટ કા હુંધી આયવા
આઠમાંમાં કે આઠમાંમાં મેમે સાયન્સ માં ખાલી પેલું જ પાનું ચલાવલું પછી જ તો સેફાલી એ ચલાયવુ
ની અત્યારે બે ત્રણ દિવસ ગીયા તેમાં કરાયવ બરાયવુ હોય તો એમ
સાયન્સમાં ની કરાવેલું મલે
પછી આયવા જો આમાં ચેપ્ટર ટુમાં સુક્ષમ જીવવા વાળું તેમાં હવે મેં લખી કાલલુ સે ઉસયારી મારને
કયુ લખેલું
એટલે આ સ સુક્ષ્મ જીવના પ્રકાર બી ની લખાય અને સુૂક્ષ્મ જેવો ક્યાં રહે છે અને એની આસપાસ એને આપણેે એ બી લખી કાડલું છે અને એના ઉપયોગ બી લખેલું છે પણ મેં એમ કેમ કે મેં કદાચ ઉપયોગી સૂક્ષ્મ જેવું લખ્યું છે. તો મેં એમ કેમ કે આમાં છે ને તું અ તું જો પહેલું સાયન્સનું પહેલા લેક્ચર તું લેઈ તો તું આ લે શકે એમ કે સુક્ષ્મ જીવનનો ઉપયોગ એવી રીતે હેડિંગ મારવાનું. ઉલટું કરી દેવાનું
કયું
આ ઉપયોગી સુક્ષ્મજીવો જે છે ને હ તે એટલે તું આમાં છે ને આમાં તું ઉદાહરણ લે શકે એમ ઉદાહરણ માં નમૂના લઇ શકે બ્રેડ લઇ શકે કે દહી લઈ શકે અથાણું લઈ શકે ચીઝ લઈ શકે પછી ઈડલી ઢોસા ના ખીરા વાળું છે તેમાં પણ તું એટલે લઈ શકે પછી આ એક પ્રવૃતિ છે તે મેં એ લોકોને બતાવેલી વિડીયો એવી રીતે આ બે પોઈન્ટ ત્રણ છેને એમ એ મેં એકાદ વિડીયો બતાવેલો અ એવું કઈ તો કે લોટ બાંધે ને પછી ફૂલી જાય તે ઈસ્ટ પાવડર નાખે ત્યારે કદાચ હશે તો મોકલા ને તો સર્ચ મારજે ની ઈસ્ટ પાવડર નો ઉપયોગ એમ કરી ને
હા આ તો જોયલું મે હા
હા એટલે અહિયાં સુધી તારું પૂરું થાય ને તો ઘણું બધું થઈ શકે ને એમાં બહુ વાંચવા જેવું બી છે નહી એ પછી હ એક મિનિટ
પછી
એક જ મિનિટ હમ હમ હ હ હલર
હલો
હા જો પછી છે. એનો વ્યાપારી ઉપયોગ વ્યાપારી ઉપયોગમાં બી જરાક જ છે.
હમ
ઠીક
નર્સ જે ઉપયોગ છે.
હા તેમાં પણ એ જો ધારો કે સેફાલી છે એ રસી સુધી ચાલે એમ એનું થોડું થોડું બેઝિક જ છે. એમાં તો અમુક વસ્તુ વધારેનું લખેલું છે એમ હ તો વાંચ તો ખબર પડે એટલે એમાં આ એ કરાવે તો ચાલે ઈસ્ટ પાવડર મળે તો એમાં બી પણ તો ચાર પાંચ કલાક જોઈએ એટલે ખાલી આપડણે જોઈ એને કઈ એનું કઈ છેડવાની જ નહી એ પ્રવૃત્તિને બતાવવાની જ નહી પછી એ ઔષધિનો ઉપયોગમાં છે ને આમાં એવું છે કે ગોળીને કેપ્સ્યુલને એવું છે એ એનો નમૂનો લે શકે કેમ ગુડી ને કેપ્સુલ નો લઈ.
હમ
ગોળી નમૂ કેપ્સ્યુલ ના બી લઈ શકે ને ખાલી ઝેરોક્સ એ આ લુઈસ પાસવર છે એલેક્ઝાન્ડર છે એ લોકો ના ફોટા ભી લઈ શકે
હમ
ને આ ભૂમિની ફળદ્રુપ્તોમાં વધારો છે ને તેમાં મેં એમ કતી છે કે મે આ એક મસ્ટ્રક ની સ્લાઈડ બતાવી દે મેમ
અને
આ લીલની પાછળ જે લીલ છે ને તેની ને આ પ્રયોગ છે તે ખાલી સમજાવી દેવા અને એ લોકોને કહી દેવા કે તમે તમારી રીતે ઘરે કરજો એમ
હમ
એટલે હાનિકારક એટલે સુૂક્ષ્મજીવ નો ઉપયોગ આપડા અહિયાં સુધી પૂરા થાય. એટલે સૂક્ષ્મજીવનો ઉપયોગમાં આપડું ત્રણે જે પછી છે અને ચાલ થતું છે હિકક મજવમ
ઓકે હા ચાલે
પછી તો એ જે ક દ મને તો કશે કઈ વાંધો નથી લતો
તે સારું છે પણ હવે પેલી શું કેતી છે તે ત નિજ ક તે ગ કટેે છે.
એને તો પાછું ચાટ ને એવું બધું બી વાંધો નહીં આવેને તો
એટ તો બહુ બોલી જાય તો જીજેની તું લુઈ પસવર ને એલેક્ઝાન્ડર ને તો બો બોલે ને તો બો ગમે એવું બોલવાનું
હ એમ આમાં પ્રવૃત્તિ કરેતી છે પણ એને પાછું ચાર થી પાંચ કલાક મૂકવાનું ને એટલે
પણ એ લોકો જો મળે તો ખાલી કરી બતાવાનું મેમ હામેં પછી કેવાનું કે આપડે બે કલાક પછી ઓબ્ઝર્વ કરહું આપડે તો સ્કૂલ માં જ કે ની એમ એમ કેઈ મૂકવાનું એમ
એને જો આપડે જ ને તે નથી ખબર પડતી ટેસ્ટ પાવડરની જગ્યા કઈ બીજું નાખતા હોય ને તો બી ચાલે કે ઈસ્ટ પાવડર ની જગ્યા
મારે વાંચવું પડે તો ખબર પડે મને વાંચ્યું નહી મળે હજુ
મારે ને કેવી રીતે જ યુઝ કરવાનો છે એમ
ઉભી રે અ પ્રવૃતિ છે મા રીતે ફૂલવા વારી છે પણ આની હું સે તેમાં યુઝ કરી નાખો ઘશું તમને વાસ સુગંધ આવે છે ઓકે
એટલે એ મતલબમાં બગડી જાય ને સ્મેલ આવે એટલું જ છે આમાં
હા એટલું જ છે હા હા હા એવું છે એવું કે પાણી નું બી કર લેવાનું તેમાં ખાંડ લાખવાની ને મતલબ કે ઈસ્ટ એની પ્રોસેસ કરે પછી ચાર પાંચ કલાકમાં એને રાખે ને તો એ બગડી જાય કે એવું જ થાય કે સુગંધ એમ કીધું છે પણ વાસ ની
એટલે મતલબ અથવણ ની ક્રિયા કેવાય અને એમ કે ઇસ્ટ વાળા ખાંડના હા એટલે એટલે પેલી દારૂની સ્મેલ આવે એમ
હા જો અહીંયા આલ્કોહોલ ની સુગંધ છે એમ કે ઓકે હમ
એટલે આથમણ ની પ્રક્રિયા થઈ
પ્રક્રિયા થાય એ તો એમાં તો એ બૌ ખેદ છે જોજે ની તું એને કહેવાનું એને એક કામ કરવાનું એને કહેવાનું એ ભાઈ એ તો કહે કે મને કન્ટિન્યુ શું આપ્યુંને આમ ને તેમ નેવું
એટલે તો આટલું લાંબુ હોધી પહોંચાડીધું મેં એને આખું રસી હોધી પહોંચાડી દીધું
જોઈ કે ની કે મને તો કન્ટે નસ આયપુ તમારા માકટ થઈ ગયા તો તમારી વાત આમને તેમને બોલતી હા તો હા બોયરુ ને તુંયે મે એને કીધું કેની કે તું ગણિતમાં પ્રસ્તાવ ના પહેલા બોલજે ને પછી એમ તો મને બોલવા દેજે મને કે હા હે મેં પ્રસ્તાવના જ બોલવાની કે એમ કે તો તમારું તો પતી જાહે એમ કે મારા જો મે મારા તો કઈ મુદ્દા જ નઈ મળે એમ કે કેવા હારું એમ કે મારા માર્ક જો ઓછા અયવા પછી તમારી વાત એમ કે એમ કેતી ખડ મને કેય
ત એમ એ પ્રસ્તાવના ચાલુ કરહે ને બિંદુ ચાલુ કરહે આપડા મામાં બીજી વખતે હવે આપડે જે પ્રોસેસ કરીએ તેમાં
મેથ્સ માં હા
હા એટલે એને બે તો પતી ગઈ અહે પછી આપડે શું કરવાનું બિંદુ ને થોડું હમજી લેવા હમજાવી દેવાનું અ પેલૂ અભિપ્રેણામાં પછી આપડે પાછું રેખા રેખા ચાલુ કરવાની મારે પછી ત્યારે રેક જેવું લાગે ને હા જે છેલ્લે જાય ને તેના પછી જો એવું લાગે કે આપણી પર ટાઈમ છે ત્રીસ એટલે એને આપણને અડધો કલાક આપ્યો છે ને. અડધા કલાકમાં પૂરું કરવાનું છે ને.
હમ્મ.
તેને પછી જે તો કિરણ બી કરાવી દેવા પડે એમ. હું કરે. એટલે જો એવું લાગે ને તો રેખાખંડમાં જ થોડો ટાઈમ ખેંચી લેવાનો. આળુ અમ દરીને. પછી જ જો એવું લાગે કેરનમાં છે ને બેઝિક વસ્તુ હારું સમજય તેવું છે.
મને ઈઝી જ આપજે.
રેખાખંડ તે હારું છે અનંત હુધી વિસ્તરેલું. એટલે એમાં તો આપણાથી બહુ બધા ઉદાહરણ આપી શકાય એમ. રેખામાં બી ઉદાહરણ આપી શકાય. પણ અમુક વસ્તુ હુધી જ અટકેલું એમ.
ચાલે એનું કાલે ડિસ્કસ કરીએ.
હમ્મ.
હ એ હારું લાગે હે એનું એમ બી લાંબો ટોપિક છે. એને કહેવાનું.
એટલે એ આમાં અમુક વસ્તુ છે ને ફોક